હલો.
હલો કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ હું પણ મજામાં.
શું કેવો ઘરે બધા સારા છે? મારા ઘરે તો બધા માંદા જ છે.
કેમ શું થયું?
અરે મારા હમણાં વરસાદની સિઝન ચાલે છે ને. તો પેલું વાતાવરણ ફેરબદલ થાય છે, એટલે મારા સાસુને જરાક પોઈઝનિંગ જેવું થઈ ગયું છે ખાવાનુંમાં કઈક. પાણી કે કંઈક ખોરાકમાં કંઈ આવી ગયું હતું, મારા નાના છોકરાને બી છે ને. કઈ સારું નથી લાગતું એમ કેય ને કે મને પેટમાં દુખ્યા કરે છે. અને આ આપડા એમ કઈને કે વાત વાતાવરણ બદલાય એટલે કઈ ને કઈ થતું જ હોય છે. તો આ બધા માંદા છે તો એના લીધે ડોક્ટર પાસે લઈ જાવ તો ડોક્ટર તો એજ કે કે આ વાતાવરણ બદલાયું છે ને એટલે આ લોકોને કદાચ પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું હશે? આ દવા થી આવી જશે એમ કીધું મને!
હા હા અત્યારે મારા ઘરે પણ મારા સાસુ સસરાનેવું થાય છે. એટલે મેં શું ક્યું છે. કે વરસાદના સિઝન માં હંમેશા છે ને પાણી ઉકાળીને જે લોકોને આપો છું. કેમ કે હવે એ લોકોની ઉમર થઈ છે તો એ લોકોની છે ને પા ચન શક્તિ અને ઇમ્યુનિટી પણ થોડી ઓછી થઈ જાય. એટલે વાતાવરણ માં ફેર બદલ છે. તો એ લોકોને તરત જ એનો અસર થાય છે એટલે મારું એવું કેવું છે તમને કે તમે પણ છે ને પાણી ઉકાળીને આપો! એટલે કદાચ એમ ને ફાયદો થશે. અને બીજું કે અત્યાર લગી મચ્છર નહી હતા. પણ હવે આ વરસાદ પડવા માંડ્યો છે એટલે મચ્છર પણ ઘણા થઈ ગયા છે. એટલે મચ્છર માટે પણ તમે થોડી કાળજી કરજો કેમકે તમારો બાબો હજુ બો નાનો છે કેમકે એમાંથી પછી અને ડેન્ગ્યુ આ વરસાદની સિઝનની અંદર એ બધું બહુ બીમારીઓ થઈ જાય છે. એટલે તમે આજુબાજુ કઈ પાણીમાં ખાબોચીયા ભરાયા હોય ને તો એમાં કઈ તમે પેલી દવા આવે છે તે જરા નાખી દેજો એ શું મચ્છર બધા પેદા નહી થાય અને તમારા ઘર ના આજુબાજુ છે ને બહુ મચ્છર હશે ને? તો પછી તમારા ઘરવાળા પણ માંદા પડી શકે.
સાચું કીધું સાચું એકદમ એમણે હું આ એક વખત થઈ ગયું છે ને તો અને એમી મારા સાસુ ને જરાક છે ને આમ દમ જેવું રહી છે. તો જરાક ભી માંદા પડે ને એકદમ એમને વીકનેસ આવી જાય છે. એટલે આ તો મારે બહુ ધ્યાન રાખવા પડે તમે જેમ કીધો ને પાણી ઉકાળી નાખું હવે હું એજ કરવાની ચાલુ કરીશ! કે પાણી ઉકાળીને માટલામાં ઠંડુ થવા રેડી દઈશ એટલે એ લોકોને શું એક કે ઠંડુ પાણી જીવે ગરમ પાણી પીવાનું નહી એટલે એ લોકો માટે એવું કરીશ, ને મારા છે ને આજુબાજુ પેલા રોડ પેલા આપડે ખાડા પડી ગયા એટલે બહુ વરસાદમાં પાણી ભરાઈ જાય એટલે મચ્છર બી આવતા હોય એટલે હું તો શું કરું એમ તો કે! છ વાગે એટલે દરવાજા બારી બધું બંધ કરી દઈએ. પણ તો બી મચ્છરને તો જગા કેટલી જુએ જરાક અમથામાંથી બી આવી જાય તો આ તો બહુ જ આમ વરસાદમાં તો બહુ સાચું હોયને રહેવા પડે છે. અને મારો બાબુ તો શું કરે કે જાય જાયને વરસાદ જોવાનું બો એને ગમે એટલે બારી ખોલે અને વરસાદ જોવા લાગી જાય એટલે એને તો બહુ જ સાચવવા પડે! ! અને એને તો એમ કે ને વરસાદ આવે એટલે બહાર જઈને પાણી માં રમવાનું બહુ ગમે પણ હવે એના પાણી કેટલા ખરાબ હોય છે એમાં જરા બી સ્વચ્છ સ્વચ્છતા હોતી પાણી એટલું એસિડ ને એવું બધું હોય છે. તો એનાથી આપણને કેટલી બધી બીમારીઓ થઈ શકે. ને વરસાદમાં તો આપણેે ખુબ જ સાવચેતીને રહેવા પડે છે. સાચું કીધું કે નહીં?
હ એકદમ તમારી વાત બરાબર. કેમકે નાના છોકરાઓને તો હવે એ લોકોને વરસાદ ખુબ ગમે છે. એટલે એ લોકોને આપડે રોકી તો નહી શકીએ, પણ કદાચ થોડી વાર બહાર જાય ને. તો તો તમારે શું કે સુદર્શન ની ટીકરી આવે છે. તે પણ તમે એને છે ને થોડી આપી શકો છો. નાનો છે એટલે સુદર્શ ની ડિગ્રી તમે એને આપી દો. તો ભીંજાયો હોય કે પાણીમાં કઈ રલું હોય ને. તો એને એની એટલી અસર નહી થાય, અને આયુર્વેદિક દવા છે ને. એટલે એની કોઈ આડઅસર પણ નથી હોતી, હવે તમને હું મારી જ વાત કરો ને. મારા સસરા ને બારણું એટલું બધું ખાવાનો શોખ છે. એસી વર્ષની ઉંમર થાય છે પણ એમને હજુ પણ સમોસા બટેકાવડા, અને અવા અને ની અંદર એક વખત આવું બધું ખાવા જોઈએ છે. આપડે ના પાડીએ કે અત્યારે વરસાદની સિઝન માં નહી ખાવું જોઈએ. પણ હવે એ લોકો ભી છે ને નાના છોકરા જેવા હોય છે. એટલે ત્યારે હું શું કરું કે હું આવી રીતે ખવડાવ છું. જો પણ પછી એ લોકોને સુદર્શનની ટીકડી ને આપી દઉ. કે એમને છે ને કોઈ આ બરનું ખધું હોય તો કઈ લોકો બીમાર નહીં પડે. કેમકે એક વાર જો બીમાર પડે વરસાદની સિઝન ની અંદર તો પછી બહુ તકલીફ થઈ જાય છે. તમે પણ આવી રીતે કાળજી લેજો.
સાચું સાચું એવેથી ને એમ હવે એક વાર થઈ ગયું નેને પાછું માંદા પડવા જોઈએ નહી એ તો બહુ જ ધ્યાન રાખવાનું. અને પાછા છે ને મારો છોકરો તો શું કરે? કે હું એલે રોજ છે ને મારા ટફન એને ટિફિનમાં સાકરો એટલી જ ખાસ. કરીને તો આપ, પણ બીજા ક્લાસમાં છોકરાઓ શું કરતા હોય. એના મમ્મી લોકો કઈ ને કઈ આપી દે છે વેફર ના પડીકા આપી દે છે. એમ તો શેરિંગ તો નથી જ કરતું એ. પણ કોઈ વાર એને ઈચ્છા થઈ જાય કે આવું ખાવાનું હોય પેલું ખાવાનું હોય. અને હમણાં કેવું કે બહારનું ખાવાનું આપણે નથી લાવતા. તો એનાથી એને બહ તમે જેવું કીધું કે એ લોકોને ખાવાનો બહુ શોખ છે. તો ખવા તો છે પણ પછી એ લોકોને પાચન એટલી શ એટલી મજબૂત નથી હોતી કે એ લોકો એને ડાયજેસ્ટ કરી લે છે તો એનાથી જ એ લોકોને આ બધું પોઈઝનિંગને એવું થાય છે, અને આપડણે બહારથી લાવીએ ખાવાનું. તો એમાં જરાક બી સ્વચ્છતા હોતી નથી. કે કેવું પાણી વાપરે છે, કેવી હાથ થી આપણને બનાવીને આપે છે એ આપણને નથી ખબર હોતી. તો એમાં સૌથી વધારે આપણને અ પ્રોબ્લમ થાય છે ખાવામાં. ને લોકો એ બધું છોડ છોકરાઓ આપણા જોતા ના હોય કે બીજું કોઈ બી હોય આપણેે બી બધું જોઈ થોડી લાવે. કે રેસ્ટોરન્ટમાં બધું સારું જ હોતું હોય એવું ના જરૂરી હોય. એટલે આ ખાસ ધ્યાન રાખવા પડે છે. કો ભલે કોઈ બી સિઝન હોય અનેને ખાસ કરીને વરસાદની સિઝનમાં તો બહુ જ જોવા પડે છે. કે આ બધું કેવું ચાલે છે, ને એ વરસાદમાં તમે જેમ કીધું. કે બહુ પાણી ભરાઈ જાય, ને મારે તો કેવું કે અ આજુબાજુ છે ને બધા ખેતરો છે તો મચ્છર બી એટલા બધા આવતા હોય. કે કે લોકો ખેતરમાં દવા નાખે, એટલે એટલા બધા મચ્છર આવે. એટલે મારે તો એ મચ્છર થી બહુ જ સાવચેતીને રહેવા પડે. કે ઘરમાં મચ્છર તો નથી આવી જતા ને. એ પછી બીજું કે આ વરસાદના પાણીમાં મારો છોકરો તો શું કરે. ભીના એને બી આવે ને તો સરખી રીતના હાથ પગ ના ધોય એ લોકોને રમવાનું જ હોય બસ બીજું કય જ નહી, તો એનાથી એને બહુ મારે તો ઘડી ઘડી કેવા પડે કે, હાધ ધો કઈ બી વસ્તુ હોય. ઉચકી લે નીચે થી પડેલું ખાઈ લે નાના છોકરાઓને તો આ આદત જ હોય છે. એટલે મારે બહુ સાવચેતી રહેવા પડે છે શું કેવો તમે?
ના ના એકદમ બરાબર છે તમે. કે નાના છોકરાને સાચવવું બહુ એટલે બઉ કઠિન છે. બસ પણ તમારે એનું એક ખાસ ધ્યાન રાખવાનું કે એ જમવા પેલે વ્યવસ્થિત તેના હાથ સાબુથી ધોઈ. કેમકે એની અંદર જ છે ને આપણા હાથમાં બધા જીવાણુ ને એ બધું ત્યાંથી જ છે ને આપડણે બાંધા પડીએ છીએ, અને નાના છોકરાએ તમે કીધું તેમ. એ લોકો તો તરત જ એ લોકોને તો અસર થાય છે, અને માંદા પડી જાય છે. બાકી તો આપણા ઘરમાં તો આપણે પૂરી સ્વચ્છતા રાખતા જ હોય છે. ફિનાઇલ ના આપડણે કરીએ છ. મચ્છરદાનીમાં સુઈએ કે આપડણે ઘરું મચ્છર કોની કોઈલ આવે છે મસ્કીટો કોઈલ. રિપેલેન્ટ એ બધું લગાડી છે, તમને ખ્યાલ હોય ને તો હવે પેલા િક માટે છે ને ડ્રોપ્સ આવે છે, તે આપણે આપણા કપડા ઉપર બહાર જઈએ ને તો બે કે ત્રણ ડોટ્સ લગાડી દેવાના. કે આપણને મચ્છર બહાર કાઢ દે નહી. તો તમે આ વસ્તુ બી તમારા છોકરાને કરી શકો, કે એક જયારે પણ બહાર જાય ને તો એના પર એ ડ્રોપ્સ તમારે એના કપડા ઉપર લગાડી દેવાના. તો બિલકુલ મચ્છર કટશે નહી, મારી બેન લોકો લંડન થી આવે છે ને એ લોકો ના છોકરાને અહિયાયા તરત જ કઢી જાય. એ લોકો ના માટે અમે ડ્રોપ્સ લાવીએ જ છે. તમે પણ આ વસ્તુ કરજો કેમકે વરસાદની અંદર જો આપડે સાચવતું નહી ને. તો પછી આપણા છોકરાઓ બહુ બીમાર પડીને એ લોકો બિચારા બહુ હેરાન થશે.
સાચું આ છે ને હું હમણાં મારા હસબન્ડ ને કહી દઈશ એ લઈ જ આવશે, કે કે આ એ લોકો તો શું કે. એ જોતા નથી કે શું સારું છે શું નહીિ ભલે આપણા ઘરમાં કેટલી બી સ્વચ્છતા આપ રાખીએ પણ બહાર આપણે જોવા નથી જતા આખો દિવસ એ લોકો સાથે તો નહી રહી શકીએ ને. એટલે આ મચ્છર થી આપણે એક વસ્તુ તો બચાવી શકીએ. હાથ ધોવાનું આપણે એને શીખવી શકીએ છે. કે કઈ બી વસ્તુ હાથ લગાવીએ ખાવા પેલે હોય, એ એક એક વાર તો તમારે પેલે હા સાબુથી હાથ ધોયા, તો સારી રીતના પાણીથી સારા એકદમ મસ્ત સારું પાણી હોય, ફ્રેશ પાણી હોય એનથી હાથ ધોવાનું. એ એ બધું આપણે રાખશું, તો ઓટોમેટિક આ બધી બીમારીઓ જે છે આપણાથી થી દૂર રેસે, ને આપડણે એકદમ સારી રીતના ખાવાનું ખાઈ સકીએ. કે ખાવાનું ન ખઈ, બીમાર રશું એટલે આપડે શું ઓય. કે દવા ખાવાની હોય, ખાવાનું તો આપણા પેટમાં જાય ની, પછી દવા જ પીવાની હોય. ને મારો છોકરો તો દવા પીવાનો એ એટલો બધો જોર ને એમ કેને તો ચાલે, એને દવા પીવાનું જ ન ગમે. ને સાક-રોટલી તો એ ખાઈ લે છે, એટલે સારી વાત છે. તો આ બધું કરવાથી જ એને, અ આ બધું... સ્વચ્છતા આપણે સ જાળવું રાખવાનુ, આ તો જ આપણી આરોગ્ય સારી રેશે. ને બીજું કે આપડે આપડા આજુબાજુ બી કેવા પડે કે જેના ઘરે છો કરાઓ હોય, એ લોકો આ બધું સ્વચ્છતા રાખે, તો એ લોકોને બી સારું પડે. ચાલો, તો ફરી આપણે કોઈ નવા ટોપિક પર વાત કરશું, આવજો હં ને.
આવજો, આવજો.